હલો જય શ્રી ક્રિષ્ના. કેમ છો?
હા જય શ્રી કૃષ્ણ હા મજામાં છું તમે મજામાં છો ને?
હા એકદમ મજામાં. શું કરી રહ્યા છો હમણાં ખેતી કેવું ચાલી રહ્યું છે.
હા ખેતીમાં તો હાલના સમયમાં તો થોડી-થોડી કેરી આવેલી છે. એ કેરીનો પાકની પાડવાની તૈયારી કરતા છે. હજી થોડો-થોડો પાક કાચો લાગે છે અને એટલો સારો ભાવ પણ હાલમાં નથી અને એટલે કેરીનો જરાક અમે રાહ જોતા છે કે ભાવ સારો મળે અને થોડાક થોડીક પાકી થાય એવીની રાહ જોતા છે તમારે કેમનું છે?
અમારે પણ એજ છે કે હમણાં તો આ કેરી આપે થઈ જ બરાબર પણ હમણા થતી નથી કારણ કે વાતાવરણના કારણે પણ કેરીને ખુબ સાર થાય છે. જેથી કરીને ખેતીમાં આપને આ બધી જે સમસ્યાઓ જોવા મળે છે. એટલે કે આપડણે એ કે આપણેે રાખી તેમાં બરાબર જોઈએ કરવું જોઈએ કારણ કે તો આપ કેરી સારી થાય આપણને સારો નફો વાતાવરણ લીધે તો ખેતી પણ બગાડ ખેતીને નુકસાન થાય જ શું કરી શકીએ કારણ કે આજના આધુનિક યુગમાં તો એટલું બધું થાય છે જેના કારણે વાતાવરણમાં ગરમી પણ બહુ થાય છે અને આપણને મને પણ ગરમી એ બહુ લાગે છે. ઉનાળામાં તો તમે જાણો છો ગરમીનો પ્રમાણ બ વધી જાય છે પરંતુ આજના આધુનિક યુગમા વધારે પડતી છે એ જેથી કરીને ખેતીને પણ વધારે અસર કરે છે અને મને જે એટ તો ખેતીમાં ઘણી પ્રકારની ખેતી કરું છું. શાકભાજી, ફ્રૂટ એવા બધા રોપું છું અને ખેતીમાં બધું જ્ઞાન છે મને વધારે છે. શું તમે કયા પ્રકારની ખેતી કરો છો એટલે આંબાવાડી જ રાખો છો કે પછી તમે કઈ પ્રકારની
હા હા અમારી ઘરે પણ એમ તો બધી જ અમે શાકભાજી પણ કરીએ છીએ અમને પછી ચોમાસામાં ડાંગરનો પાક પણ લઈએ છે અને અત્યારે તો કેરી પર ધ્યાન આપીએ છે એ પરંતુ તમે કેવી રીતે વાતાવરણ એટલુ અનુકૂળ નથી અને આ વખતે તો એટલી કેરીઓ પણ નથી અને જે એકદમ ચોખ્ખી-ચોખ્ખી અને મોટી કેરી હોય છે એ પ્રકારની પણ નથી કારણ કે વાતાવરણમાં ખુબ જ એવું પલટો આવ્યા કરે છે અને જેથી કરીને કેરી નો યોગ્ય પાક જોવા નથી દેખાતો અને ભાવ પણ ખુબ જ ઓછો એવું લાગી રહ્યું છે હવે ખબર નહી કયારે ભાવ ચડે એની પણ રાહ જોઈ રહ્યા છે અને કેરીમાં પણ એવી સારી આવક થઈ શકે પરંતુ એને હવે હાલના સમયમાં વર્તમાન સમયમાં તો એની જે છાંટવાની દવા આવે છે એ પણ ખૂબ જ એવી બહુ મોઘી હોય છે. અને એમાં ખુબ જ રોકાણ કરવું પડે છે. અને એ પણ પૈસા દવા બહુ મોઘી આવે છે. ઘણી વાર તો દવાના પૈસા પણ કેરી માંથી ન મળી રહે એવી પણ કોઈ વાર તો પરિસ્થિતિ બધી જોવા મળે રહે છે. અ એટલે અમારા ઘરે તો બધી જ પ્રકારની ખેતી કરે છે.
હા એતો છે જ કે, મારા ઘરે મારા ઘરના બધા લોકો ખેતીમાં બહુ માને છે અને પહેલા તો જ ખેતી કરતા આવી રહ્યા છે અને મને એટલે મને પણ ખેતીમાં ખુબ રસ છે. હું તો ખેતી સિવાય જોબ પણ કરું છું જે સમય મળી જાય છે તે હું સમયે ખેતીમાં લગાડું છું ને મારા પપ્પા લોકોને હેલ્પ કરું છું જેથી કરીને એમે એટલે મને પણ ખેત ખૂબ ગમે છે અને ખેતી માટે તમે જાણો છો કે નુકસાન કરાતો નફોવું જરૂરી છે. કારણ કે તે આપને એવુ નથી કે વધારે આપણે જે પણ ખેતી તેમાં પણ નફો મળી થાય છે પરંતુ વાતાવરણ રીતે આપણે ખેતીમાં નુકસાન પણ જાય છે. પરંતુ આપણે ખેતી કરીએ તો આપને જે પ્રમાણમાં જે દવા છાંટવાની હોય પછી કોઈ પણ પ્રકાર જે કરવા ખાતર મુકવા વાળી સમસ્યા નાખ જોઈએ તો પાક જોવા મળે છે. તો બી આપણને એવુ ન જોવા મળે તો સમજવાનું કે વાતાવરણ ખૂબ સારુ નથી અને આપણે અમે જો પ ખેતી કરીએ છીએ તેમાં વેચે છે. ભાવ મળી રહે છે. અને માર્કેટમાં પણ અમે ઘણા બધા વેપારીઓ મળી છે. કેટલો ભાવ ચાલી રહ્યો છે તે આપણે સમજવું જોઈએ. કારણ કે માર્કેટમાં ઘણા બધા વેપારીઓ આપને જે આપણો માલ હોય તેના કરતા ઓછા ભાવ પણ આપણને આપી દે છે. એટલે આપણે સમજવું જોઈએ. તમે જે ખેતી કરો છો તેમાં માલનું વેચાણ તમે ક્યાં કરો છો? એટલે છોટો પછી
હા અમારી ઘરે પણ જે આ ખેતીનો પાક થાય છે એનું અમે અગાડી પેલા માર્કેટમાં આ આપતા હતા શાકભાજી માર્કેટમાં નવી પરંતુ ત્યાં અમને એવો ભાવ યોગ્ય અનુકૂળ રીતે મળી રહેતો નથી જેના કારણે. અમારા ઘરે જે જેટલા પૈસા જેટલા પાકના સારો પાક હોય છે તેના પૈસા જે મળી રહેવા જોઈએ એ મળી રહેતા ન હતા પછી અમારી ઘરે મારા અમારા ઘરે જે છોટા હાટ બજારને એવું હોય છે એમાં અમે પછી. શાકભાજી ને એ બધું વેચવા માટે આપીએ જેથી કરીને યોગ્ય પૈસાની એ સારી રીતે અમને મળી રહે અને તે પછી પૈસા મળે એટલે તે યોગ્ય રીતે જે માર્કેટ. આપીએ છે શાકભાજી ને એના કરતા અમને સારા એવા પૈસા મળી રહે એટલે તેથી પછી તેથી પછી કરીને અમે હાટ બજારમાં અને છૂટક બજારમાં જે શાકભાજીઓ વેચે છે એમને અમે શાકભાજીને એવું આપીએ છેએ અને કેરી પણ યોગ્ય ડાયરેક્ટ. એક જથઠ્ઠાબંધ વેપારી હોય છે એમને છૂટકમાં આપી દે છે જેથી કરીને અમને યોગ્ય રીતે ભાવ મળી રહે અને અમને જે કમિશન હોય છે તે પણ ઓછું ક જોવા મળે છે અને તેઓ અમને સારી રીતે એવા પૈસા આપે છે જેથી કરીને. અમને યોગ્ય પાકના પૈસા હોય છે તે અમને લાભદાયક રીતે મળી રહે એવી રીતે જ અમે આ પાકની વેચાણ કરીએ છીએ અને અમને પૈસા અમને જેટલા અ ધારીએે છ છેએ એટલા અમને મળી રહે છે.
હા એ તો છે જ કારણ કે આપે જે પાક પલા ખેતીમાં જે થ કોઈ પણ પ્રકાર ન એ આપડે આવા મોટા વેપારને આપએ તો આપે બબર જોવું જોઈએ અનેલા જોઈએ. સારો ભ મેં માર્કેટમાં વેચવા લઈ ગયો અને પછી ઘણા બધાણા બધા વેપારી પા મેં ભાવ નીકળ્યા અને એક વેપારી મને સારો ભાવ આપ્યો પરંત ત્યાં એટલું બધું કમશન લઈ લીધું કે આખો જે હતું તેમાં જ નીકળી ગું એમ. જેના કારણે જે ભાવ હતો તે કઈ જોવા જ ન મળ્યો એમ એ પણ આપ ધ્યાન રાખવું જરૂરી છે અને ખેતી કરીએ તો આપડે એ ધ્યાન રા જરૂરી જ છે કારણ કે આપ જો સારો પાક તો આપણને નુકસાન જ છે આ આપણે બધા વેપારી. ને જાણવા જોઈએ અને પછી આપડે એ લોગ ને ભાગંબા જોઈએ. અને આપડા સાથે આઉં બધું ફ્રોડ થઈ જશે. અને હું તો ખેતી માનું છું અને એમાં ખેતી કરું છું ત્યાં પાણી આવે છે. શું તમારા જે તમે જ્યાં ખેતી કરો છો, ત્યા પાણી ની સુવિધા મળી રહે છે બરાબર ટાઈમ પર થી?
હા હા આમે જા ખે તી કરીએ છે ત્યાં પણ અમારી એવી સારી પાણીની સુવિધા છે. અમારો કુવો છે એક. જેથી કરીને અમારે તેમાં પાણીમાં આખુ વર્ષ ખેતી માટે તે ઉપયોગીમાં લઈ શકીએ છે. અને પાણીની સુવિધા તો જરૂરી છે ખેતી માટે અને મારું તો એવું માનવું છે કયા આપણે જે પાક કરીએ છે એને યોગ્ય ખાતર અને દવાની યોગ્ય રીતે જરૂરત પૂરી પાડવી જોઈએ. જેથી કરીને જે જંતુ હોય છે નાશ પામે છે અને યોગ્ય નિદાણ કરવું જોઈએ શાકભાજીઓમાં પણ અને જે અહ પાક લઈએ છી આપણે તેમાં પણ યોગ્ય નિદાણ કરવું જોઈએ. યોગ્ય દવાને છાત મારવો જોઈએ અને અહ ખાતરનો પણ યોગ્ય યોગ્ય સમય ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને એમને શાકભાજીને અને જે પાક કરીએ છે એને યોગ ગ્ય પોષણ મળી રહે છે. જેથી કરીને પાક ખુબજ સારો એવો આપણને જોવા મળે છે એટલે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા જે પાક છે એને યોગ્ય કાળજી રીતે યોગ્ય સમય સમય પાણી આપવું જોઈએ યોગ્ય સમય સમય ખા તર આપવું જોઈએ અને યોગ્ય સમયે સમયે જેવા અહ જે શાકભાજીમાં રોગ થાય એના માટે આપણે દવાઓ છાંટવી જોઈએ અને યોગ્ય રીતે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. અને સમયે સમયે એનું નિરીક્ષણ કરીને આપણે તેમાં જે ઉપયોગી બને છે, તે તમામ પ્રયત્નો કરીને તેને પાકને સુરક્ષિત રાખવા જોઈએ. જેથી કરીને આપણો ખુબ સારો પાક એવો થઈ શકે છે બરાબર ને?
હા, એકદમ બાબ કારણ કે ખેડૂતોને આવી બધી એટલે ખેડૂતો ખે કરે છે આવું બધું સુવિધા એમને હોવી જોઈએ અને ખેડૂતો માટે પણ સરકારે વિચારવું જોયા કે ખેડૂતો ના ડાબા અનાજ લાવશું ક્યાંથી આથી ખેડૂતોને ઘણા બધા પ્રકારની સરકારી યોજના નો લાભ મેળવો જોઈએ. એટલે કે બધાં જે મળતી સરકારી યોજનામાં જે ફોર્મ ભરવામોતી હોય બધા છે અને પાક નો નુકાશાન થાય જેમ કે ડાંગર ન પાક નુકસાન થયુંય તો તેને ભરપાઈ કરવા માટે ફોભ ભરવા માં આવે છે આટે અમુક ગામડામાં લોકોને એવું નથી મળતું શાય એમ જેથી કરીને સરકારે આ બધી સહાય એમને જાણ જણાવી જોઈએ અને કેટલા પ્રકારનું ફોમ ભરવું એ લોકો ને બતાવું જોઈએ કારણ કે ગામડાં ના લોકો એટલા બધા શિક્ષિત ના હોય. એટલે કે પહેલા જે હતા તે પણ હમણાં તો ગામડાં ના લોકો ને જે એમના છોકરા છોકરી છે તે ઘણા શિક્ષિત હોએ છે પણ એમને સમજ નથી પડતી. અને સરકાર પણ એટલી બધી યોજના બહાર પાડે છે અને જે ગાને સરપંચ છે તે આપડે જાણવું જોઈએ કે આ બધી સરકારી યોજના છે તમે પણ ફોર્મ ભરો અને તમે પણ સરકારી લાભ કે પછી તમારા ગામમાં પણ સરકારી યોજના આવે છે. તે બધાને એ જણાવવામાં આવે છે કે પછી કોઈ આવું એ કે જે જણવામાં નથી આવતું.
હા, અમારા ગામમાં તો અહ બધી સરકારી યોજના વિશે ખુબ જ એવા જાગ્રત છે જેથી કરીને દરેક પ્રકારના જે લાભદાયક ના ફોર્મ હોય છે યોગ્ય ખેતીને લગતા એ તમામ ભરે છે. અને અમારા દરેક ખેડૂતો અમારા ગામના દરેક જે ખેતી કરે છે એ તમામ પ્રકારના જે ઓનલાઈન અને જે અહ પૈસા મળે અને જે યોગ્ય ખેતીમાં સહાય મળે એ પ્રકારના ફોર્મ ભરે છે, નુકસાન ના ફોર્મ ભરે છે. એ તમામ પ્રકારના ફોર્મ ભરે છે. અને જેથી કરીને અમારા ગામમાં તો એવા જાગ્રત લોકો છે. અને તેઓ એક ધ્યાન રાખીને યોગ્ય બધા જ પ્રકારના ફોર્મ ભરે છે. જેથી કરીને આમ-અમનાને જે યોગ્ય સમયે જે અમ્મ વળતર મળવું જોઈએ તે મળી રહે છે અને જે નુકસાન સામે પૈસાની જરૂર હોય છે તે પણ અમને મળી રહે છે.
હા, એટલેજ કે જોઈ બધા જે ખેડૂત હોય તેમને બધી સરકારી યોજના જે જાણ કરવી જોઈએ અને તો એ લોકો ખેડૂતને વધારે સહાય મળી રહે આપ બધા આપ દ જે કરીએ છધા પાક ઉત્પન વધ અને. બધાત બધાન પૂરેપૂર મળે, ચાલો મળી કોઈ વાર આપણે બીજી વાર કોઈ વાત કરીશું.